હલો.
હમ જય શ્રી કૃષ્ણ.
બોલો.
કેમ છો? બસ બસ જો વેકેશન પડી ગયું હવે તો.
હા વેકેશન ચાલુ છે. છે, થોડા દિવસ માં પતિ
પતી જશે હા તો મિની વેકેશન છે. છે, હજી. અત્યારે તો કઈ બાર જવાનું મેળ નો પડે એટલે છોકરાઓને હું આપણે કંઈક બીજી એવી એક્ટિવિટી કરાવવી પડે કે જેથી કરીને લોકો ઘરમાંય રહેે અને સાંજ પડે થોડીવાર બહાર જઈને રમી આવે. તો, થોડાક ફ્રેશ થઈ જાય એમ.
હા અમે તો ઘરના બધા ભેગા થઈને, અમે તો બધા ભેગા થઈને રમતા હોઈએ છીએ. શનિ, રવિ માં જયારે ર જાવાયને. ત્યારે બપોરે કદાક કાર્ડ. ઇન્ડોર ગેમ્સ, બોર્ડ ગેમ્સ રમતા હોઈએ છે પછી છોકરાઓ સાંજે જય રમવા માટે.
હા હા અત્યારે તો ઇન્ડોર ગેમ જ. રમી પડે એવું છે સાંજ પડે સાત સાડા સાત આઠ વાગે ત્યારે થોડું એમ થાય બહાર નીકળે નીતર તો ગરમી એટલી હોય છે ને એટલે એમ થાય કે ઘરમાં તે છોકરાઓને રાખે ચાર પાંચ વાગ્યા સુધી એમ.
હા બરાબર.
એટલે ઈન્ડોર ગેમ હોય ને એ સારું પડે એમ પત્તા છે પછી પેલું ખબર અઠિયો રમે તમને પેલું લુડો જેવી એક ગેમ છે હ.
કકા પણ રમાડતા શીખવાડીએ છોકરાને કોળીઓ રમતા શીખવાડીએ. પછી એલું અમદાવાદ. તેવું આવે ને
હા લુડો જેવી હ અમદાવાદ અમદાવાદ
હવે તો નેટ ઉપર બી એક છે ને થોડીક માઇન્ડ ગ્રેમ કઈક અલગ અલગ ટાઈપ ની આવે છે. એકદમ નાના છોકરા હોય ને તો એ લોકો. કોને રમવાની હોય એવી તો આવી કોઈ સર્ચ કરે. કે રોજ રોજ તો પાછા આ બધા એક ની એક રમે નય ને. એટલે અલગ અલગ રમે તમે અલગ અલગ થોડું એક. કર્યા કરીએ. રોજ સો. જે ઈ ને રોજ કંઈક નવું આપ એ લોકોને તો મજા પડે અને શું વધારે માણસો હોય ને તો વધારે રમવાની મજા આવે
હમ્મ છોકરાઓને રોજ નવું હોય તો જ ઈ લોકોને ગમે નહીતો એક ને એક રમે ને પાછો થાકી ખી જાય. ન નહીતર તો સાત સાત આઠ છે. પેલું દો તીન પાંચને એવું કાર્ડની તો એ બધી ગેમ છે ને પછી પેલું કલર કરે ને એવું છે ને ચરકટની કલર કરે ને મેન્ડીગોટ ને એવી ઘણી કાર્ડની ગેમ છે.
હા બરાબર. અરે અવે. હા બોલો.
હા, કેરમ કેરમ ની પણ એક ગેમ છે ને. કેરમ પણ સારું
હા, કેરમ પણ છે. ચેસ છે. પછી પત્તામાં, પછી કઈ નઈ ક પાડે તો પત્તાના ઘર બનાવ્યા
હા, બસ અમે એવું કરીએ. હા ધા બાજી રમવા ની છોકરા ની મજા આવે છે પત્તા માં.
હા એ માં બહુ મજા આવે. કોની પાસે વધારે આવ્યા કોની પાસે ઓછા આવ્યા એમાં બહુ મજા પડે. અને સાંજે તો ગ્રાઉન્ડમાં લઈ જઈએ દોડારી યે બોલ લઈ જઈએ. થોડી ફિઝિકલ એક્ટિવિટી બી થાય ને કેમ કે, બધા ખાઈ ખાઈને મોડા સૂએ એટલે સા આમ શું કેવ એમસ એકદમ છોકરાઓનું સ્કૂલે જતું જે જીવન હોય ને એના કરતા એકદમ આમ સ્થગિત થઈ જાય છે વેકેઝનમાં. પછી ઘરમાં જ આપે તડકા ના લી દે રમાડયા કરીએ. તો પછી એવામ બેઠેલા બેઠેલા જ રે, એટલે સ્ફૂર્તિ બી જોઈએ. ગ્રાઉન્ડ માં લઈ જઈને દોરાડવા પડે.
હમ્મ બહાર લઈ જઈએ તો એને ખુલ્લી હવા પણ મળે ને આને બીજા બે ફ્રેન્ડ મળેને રમવાની મજા આવે. થાક કે હા હા હમ્મ, હમ્મ, હમ્મ. છોકરોને કઈ ગેમ ગમે છે બેડમેં તેન બાસ્કેટબોલ?
અમારે તો એવું કઈ છે ને કોઈ ગેમ રમાડ તો હો ને તો ગમે તે ગેમ રમવા માટ રેડી હો
અચ્છા, અરેમાડવા જોયા છે. હા, હા, હા.
કરાઓ ભેગા થાય ને એને પછી નક્કી થાય. ક્યારેક વોલીબોલ રમશે ક્યારેક ફૂટબોલ રમશે, ક્યારેક ક્રિકેટ રમશે. ક્યારેક બેડમિન્ટન રમશે એટલે આમ એવ બધું અમાર બધું ચાલ
હ, હા, હા, હા, હા, હા. હવે તો, હ, હમ્મ, હમ્મ, હમ્મ હવે તો ક્રિકેટની સિઝન ચાલુ થાય છ હે ને આવતી કાલથી?
હા એ તો ચાલુ જ હોય છે બારે માસ ક્રિકેટ તો, આને એને પેલું ને પેલું ની ને આ. ચાલતું જ હોય છે. હવે તો ક્રિકેટ જો જોઈને આમ કટાડો આવવા માંડે
હમ કન્ટિન્યુ એક પછી એક સીઝન આવ્યા કરે ને એટલે થોડુંક એમ થાય આપણને.
હમ, બરાબર ગામડા માં બધ તો રમતા ને બધા જયારે બહુ દસ બાર છોકરાઓ ભેગા થાય ને ત્યારે ખોખો ને એવું બધું રમે. બેઠીકો ને ઉભી ખોને. પછી ક્યારેક કોઈ ના બિલ નીચે હોયનેલી મ્યુઝિકલ ચેર રમે. બધા. એમાં એમાં જે સૌથી નાનો છોકરો હોય ને એને થાળી ને વાળકી આપીને બેસાડી દે. એટલે અવાજ કરેને રોકે એટલે પેલું મ્યુઝિક સિસ્ટમ તો આપીએ નહીં ને આપણે.
હા.
એની માટે. હા થપ્પો પેલું, વોટર એન્ડ આઈસ એટલે આપડે પેલું નદી પર્વત રમતા ને, એવું, એમાં બધું કઈક અલગ અલગ આવે છે વેરિએશન. આંધરો પાટો તો આ લોકો રમતા જ નથી આવડતું.
મોબાઈલ આવી ગયા છે ને એટલે લે છોકરાઓ બધી ગેમ ભૂલી જ ગયા છે એટલે આપણે એમાં સાથે ઇન્વોલ્વ થઈને રમીએ ને તો એ લોકો રમે છે પાછા તો એને મજા આવે છે, પણ આપડે કહી કે તમે ચાર છોકરાઓ ભેગા થયા છો તો કઈક ગેમ રમો તો એમ એ લોકો નહી રમે.
હમ આપડે રમાડ પડે છે હોસ્ટ કરવું પડે છે.
આપડે તો જયારે નાના હતા ત્યારે આપડે જ રમી લેતા મમ્મીને તો બોલાવાવા પડે કે હવે ઘરે ચાલો.
હમ, આપડે તો એવી જનરેશન છે ને કે આપણને ખેંચીને ઘરે લાવતા. ત તને આ લોકોને ખેંચીને બહાર મોકલવા પડે છે. એટલે એવું જ ચાલે છે બધું. બાકી. બોલો તમારે ગામડેમાં કેવી ગેમો બીજી રમાય?
મારે તો ત્યાં બધી જ બસ આ આ જે બધી ગેમ છે એ જ રમે પેલ મોઈ દાંડિયા રમે ને નાની લાકડી ને મોટી લાક. મોદાંડિયા ખબર છે તમને ગીલી દંડો, હા હા હા એવું કે છે અમે લોકો એને મોયદાંડિયા એક નાનાકડો નાનો એક. ટુકડો હોય ને એક મોટું હોય ને એનાથી પછી રમે.
હમ્મ આ છોકરાને તો ખબર જ નથી એને શું એટલે શું.
ચોમાસાની એક ગેમ છે ખ લોખંડન સરી હોય ને એને ગાળામાં આમ નાખવાનું હ. એવી રીતની ગેમ. તે્ય અને. એને સુખી કિલ્લા. લખું તામણે કેવું કઈ કે ને.
અચ્છા.
ગારો હોય ને ચોમાસામાં. તો બધી જગ્યાએ બહુ ઓલું થઈ ગયુંને. ભીની માટી.
હા એટલે કોનું કેટલું દૂર જાય છે એવું નાખવાનું અને ઉઊભી રહેવી જોઈએ એવી રીતે.
હા ઉભી રેવી જોઈએ બરાબર એવી રીતે, પછી ચીપ્પી રમતા ખબર છે? ચીપીનું ચીપી ને પેલા પથ્થર થી પેલુ ચોસ ચોસલા બનાવી પતપત જેને કે.
અ સતોડી.
સતોડી. અમે લોકો એને. અહિયાં તો ચીપી કેયે છે. બાકી અમે તો એને પત જ કહીએ પેલા જો ને પાટ બનાવે ચોરસ. પછી એમા રમે પગથયા હા એવું બનાવે ને ઈ ગેમ એમાં બહ એ મજા આવે રમવાની. પેલા ત્રણ કર્યા હોય પછ ચી બેસ સાઈડ માં પછી એક વચ્ચે ને પછી પાછા ઉપર બે હોય ને. એવી એવી રીતે હા એને શું કે તમે
એટલે એ એમાં મજા આવે એવાત આ હવે હમણાં થોડા વખતથી છો ર રમે ચોક લઈ આવે અને ચોક થી રોડ ઉપર અને રમે. એટલે અમે એવી મજા આવે એને, ક્યારેક અમે પણ રમીએે.
હ હા હમે રમે છીએ પેલું સ્લેટમાં પેલા નામ લખીને પછી ક્રોસ એક્સ એન્ડ ઝીરો વાળી ગેમ છે ને એ પણ. હા હા હા.
ઘર બનાવા પછી એને ઉલંગીન જવાનું.
હા હા હા હા.
અને આવ આવી બધી ફિઝિકલ ગેમો રમવાથી છે ને માનસિક વિકાસ બહુ સારો થાય છોકરાઓનો. એ લોકો ના આમ સતક તબો આવે. ખાલી મોબાઈલ ગેમ રમ્યા થી બુદ્ધિ વધે જ નહી. એમાં તો છે ને આંખો નેને ગળા ને એટલો સ્ટ્રેસ પડે છે ને છોકરાને કેવા કેવા રોગો
હમ્મ હમ્મ હમ્મ હમ્મ નાની ઉંમરે ચશ્મા ય આવી જાય છે ને. છોકરાઓને કન્ટિન્યુ નાના હોય ત્યારથી જ તે મોબાઈલ લઈને બેસે. પછી હજી ભણવાનું શરૂ થાય એ પહેલા તો ચશ્મા નંબર આવી જાય છે એવું થાય.
હા બરાબર છે. એમ તો ખાવા પીવાનું હવામાન બી અસર કરે છે પણ આ બી ફોન પણ એક બહ મોટું પરિબળ છે. પણ એ છે ને આપણું થિંકિંગસ સ્ટોપ જ કરી નાખ. આપણને મોટ ટા ને જેની લત નથી જતી તો પછી કેવી રીતે છોક છોકરાઓને તો થાય. બાકી રમત ગમત ની તો જગ્ હેવ બહુ આમ સરસ છે. અને હવે તો ભારત સરકાર પણ બધું શું કે રમત ગમત માં પ્રોત્સાહન બધાને આપે છે. તો સારું કેવાય કે લોકો એ તરફ રમે છે. બધી ગેમો મોટે ભાગે ઓલિમ્પિક એમાં એ લોકોએ, એડ કરી દીધી છે.
હા, આ વખતે તો સાડાત્રીસ મેડલ મળ્યા છે ને આપણને ઓલમ્પ પિક્સમમાં રમત ગમત ના આટલા વખતમાં આપણને કોઈ દિવસ આટલા બધા મેડલ નથી મળ્યા. તો ઘણું સારું છે. તે એ લોકો આપણું ભારત સરકાર ઘણી ઓલું કરે છે રિષપ અહ ઓલું કરે છે, સપોર્ટ કરે છે બધા ગેમને.
કરે છે આમ થોડું શું કે બીજા બધા લોકોને બી થોડી અવેરનેસ આઈ છે ને કે પહેલા ખાલી ક્રિકેટર અજ તો હવે બધા ક્રિકેટમાં જ બધા ના ખ્યા કરે તો એટલો બધો ફુગાવો આવી ગયો ને
હમ્મ.
એટલે પછી બીજી ગેમ ઉપર બી સે બધા ધીરે ધીરે શિફ્ટ થયા.
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ.
બાકી ફિટનેસ માટે તો ગેમ જોઈએ જે જીવનમાં એક ગેમ રાખવી પડે તો જ આપડે આમ શું કેહેવાય સારી રીતે વ્યવસ્થિત રીતે. જીવન જીવી શકીએ. એ બાને શું થોડી કસરત થઈ જાય.
હમ્મ ફિઝિકલ એકટિવિટી વગર બધું ન કામું છે. ઘરમાં તમે ગમે એટલું કામ કરો કે આ તે કઈ કરો છોકરાઓ એ તે નાનું મોટું ઓલું કરે પણ એ લોકો બહાર જે રમ મી ને આવે ને એનો માઈન્ડ નો પણ વિકાસ થાય અને શ-શારીરિક એ લોકો થોડી સ્ફૂર્તિ રહે નીતર તો આળસ આળસ રે છે એકલું.
હા, અત્યારના છોકરા માં આળસ વધારે જોય છે એમને મેં. સારું, સારું. ભલે તારે મળીએ આપ પડે હ રાખીએ હવે હ જય શ્રી કૃષ્ણ.